હલો બોલો. જય શ્રી કૃષ્ણ.
જય માતાજી.
જય માતાજી.
હું કરતા તા તમે?
આરામ કરતા તા. હમ્મ, હમ્મ આરામ કરતા તા. વેકેશન ગયુંને
હાં, હાં.
હમ્મ.
આરામ કરવો હોય જરૂરી છેન.
હમ્મ, નતર શરીર કામ ન કરે.
એ વાત એય સાચી.
હમ્મ.
શું બપોરે શું બનાવ્યું તું તમે આજે?
બપોરે મિક્સ સ સબજી, રોટલી, રસ-
એવું બધું બનાયવુ. હમ્મ. હુ છે બીજું નવીનમાં?
નવીનમાં પાર્લર માં જાઉસ.
પાર્લર માં જા‌વું છું. એમ કઈ પ્રસંગ છે?
ત્રીસ મિનિટ પછી પાર્લરમાં જાવું છે. પ્રસંગત તો નહી પણ રેગ્યુલર આપડે કરાવતાં હોય એ, જાવું એટલા માટે જાવુંશ રેગ્યુલર કરાવતા હોય ને
હા.
એટલા માટે.
એવું છે.
હમ્મ.
તમને શું બનાવતા આવડે?
મને
હા આમ નવીન શું બનાવતા આવડે?
શું શીખવું છે તમારે?
મને તમારા હાથના પીજા બઉ ભાવે. તો પીજા શીકડાવ, આ બોવજ ભાવે છે.
પીઝા તો પીઝા બનાવવા માટે તો સહેલું જ છે, બહુ સરસ બને, પીઝા તો સહેલી રીતે જ છે બનાવાની. છોકરાઓને ઘરનું બનાવીને ખવડાવીએ તો સારું લાગે.
હા એટલા માટે છે એક વાર તમે આવ્યા તા ને ગામડે
હા.
ત્યારે તમે નહોતા મોકલા પીઝા
હા.
માર બાળકોને બહુ ભાવે છે.
અહહ પીજા બનાવવા માટે તો છે ને પેલા તો લોટ બાંધી લેવાનો કલાક એક પેલા. લોટ બાંધી લેવાનું, મેંદા નો લોટ છે મેંદા નો લોટ પણ બાળકો મા તે આપડે બનાવીએ એટલે થોડોક ઘ ઘઉં નો મિક્સ કરો તોય ચાલે. હા, હા, હા એને પાચનમાં તકલીફ નો પડે. ક બા આ તો શું થાય કોન્સ્ટીપેસન થાય. અહ કબિજયાત થાય ને આ મેદાના લોટ થી એટલે બાળકો ને ઘઉ નો થોડોક આપડે રે રેગ્યુલર રોટલી નો જે લોટ હોય ને? એ થોડોક નાખો ને એટલે હાલે હા પ પછી લોટને લોટમાં સેજ મોણ નાખવાનું. મોણ અને મીઠું.
મીઠું પણ નાખવાનું.
હા મીઠું નાખવાનું.
હ કેટલુ સ્વાદ અનુસાર કે?
સ્વાદ અનુસાર થોડુંક થોડું નાખવાનું બહુ એ એમ એટલું બધું નહી નાખવાનું. સ્વાદ એમાં રો રોટલામાં તો સહેજ મીઠાનો સ્વાદ આવવો જોઈએ, બાકી તો આપડે સોસ કે આ તે નાખતા હોય ને એમાં સ્વાદ આવે જ.
અચ્છા.
એટલે થોડુંક મીઠું નાખવાનું, ઈસ્ટ નાખવી હોય તો ઈસ્ટ નાખી શકાય, ન કર હું તો ભજીયા ન સોડા નાખું. એટલે હાં ભજીયા એન સોડા ચાલે એટલે. એ પ થોડોક સોડા નાખીને અથવા તો ઈસ્ટ નાખવી હોય તો ઈસ્ટ છે, એ પાણીમાં સેજ ખાંડ નાખીને હલાવી ને પાણી માં હલાવીન ને પછી નાખવાની. એટલે, હા. અને શેજ ખાંડ નાખવાની, ગળાશ થી શું થાય કે ઈસ્ટ છે ને એક્ટિવ થાય.
અને ગળાશ પણ નાખવાની એમ?
હાં એટલે ખાંડ નાખો ને તો ઈસ્ટ નાખીએ ને તો ઈ એક્ટિવ થાય. એટલે, આપણે કેમ સોડા નાખીએ, લીંબુ નાખીએ, તો સોડા કેવો એક્ટિવ થાય. એ રીતે, હમ્મ. એટલે થોડુંક એ રીતે કરવું હોય તો એ રીતે કરી શકાય, પણ હું તો જનરલી સોડા નાખું છું.
હા તો મારે છે ને બનેવા છે ને
સોડા નાખીને, લોટ બાંધીને, કલાક એક રાખી દેવાનું ભીનું કપ કપડું છે એમાંથે રાખી દેવાનું.
ભીનું કપડું રાખ
હા લોટ બાંધી ઢીલો રાખવાનો લોટ. બહુ કઠણ નહી રાખવાનો. રોટલી નો આપડે રાખીએ ને એટલો નહી રાખવાનો, થોડોક ઢીલો રાખ
હા હ.
હમ્મ, પછી કલાક એક રાખી દેવાનું. પચીર કલાક પછી રો ટલા બનાવાના. પાટલી ઉપર, વે વે હા. કલાક પછી રોટલા છે, પાટલી ઉપર આપડે જે રીતે મોટા લુવા લેવાનું. રોટલો જાડો કરવાનો. અને મોટો લુવો લે રો વેલણ થી વણી પછી એની અંદર અ ચાકુ કે ચમચી કાંટા વાળી ચમચી થી કાણા પાડી દેવાના એટલે રોટલો ફૂલે નહી.
ફુલવા નહી દેવાનું એમને.
ને આછો પાત પાતળો શેકી લેવાનો બવ અ વધારે નહી શેકવાનો આછો પાતળો કેમ ધીમી ગેસે શેકો ને ઠીકમાં ધીમે ગેસે શેકોને એટલે બવ અ બહુને વધારે ન શેકાય. એટલે થોડોક આછો પાતળો શેકી લેવાનું. આછા પાતળો શેકવાથી હું થાય કે પછી આપડે પાછો પીઝા વખતે શેકવું હોય ને પીઝા બધું ઉપર. લગાવીને શેકવું હોય ને ચીઝને આ તે બધું નાખીને ત્યારે અ થોડોક વધારે શેકાવા દેવાનો એટલે અત્યારે થોડોક પાથો આછો પાતળો શેકાણો હોય ને તો ત્યારે વધારે શેકાવા દે ને તો નીચેથી ક્રિસ્પી સરસ થાય ઉપ તે ના ની જેથી ક્રિસ્પી થઈ જાય
હ હ.
હમ્મા પછી સોસ અ હું તો જનરલી એક વખત સોસ બનાવ્યો હતો જે ડુંગળી ટમેટું આદુ મરચું છે એ બધું કેપ્સિકમ ને આ તે બધું છે ને તેલમાં સાતડીને પછી એનો સોસ બનાવી નાખવાનો અને મેં તો એક જ વખતે એવો બનાવ્યો હતો પણ જનરલી હું અત્યારે પીઝા ટોપિંગનોો યુઝ કરું પીઝા ટોપિંગ છે. બજાર માં મળે. અને માયોનીઝ જોકે માયોનીઝ ઘરે બને છે પણ માયોનઝ હવે એ રેસીપી છે ને મારે શીખવાની છે માયોનિઝ ની બાકી માયો ઘરે બને જે પણ અ પિઝ ટોપિક ને માયુની જ લઈ લઈએ. પછી વેજીિટેબલ્સ બાળકો માટે તો શું હોય કે વેજીટેબલ્સનો યુઝ કરવો પડે. આપડે બાળકો છે. રા જો રોટલા ને ઉપર સોસ ને ચીજ નાખીને ખાય તો થોડુંક ક નુ
માટે હ હા
અને પણ પેલા વેજીટેબલ નાયખૂ હોય ને તો સારું પડે. એ વેજ ટેબલમાં કોબી, ગાજર તમે બધું લઈ શકો કોબી ગાજર, ટમેટું, ડુંગળી, કેપ્સિકમ મકાઈન આપ આવે ને કોન પેલા બેબી કોન છે. મકાઈ ના દાણા આયે બધું લઈ શક્ય. એને જે એ હે
ટેબલ માં તો ગમે યે
બધું બધું ચાલે. અને ત્યાર પછી થોડુંક સેજ તેલ મૂકીને વારાફરતી વારાફરતી બધું વેજીિટેબલ છે એ નાખી અને સેજ જમધું આછું પાતળું જ છે, એ એ ઓલું કરવાનું અ સાતડવાનું બાકી બવ વધારે નહી બો વધારે સાતડો તો એમાંથી પાણી છૂટે. એટલું બધું નઈ હમ પછી એમાં પીઝા ટોપ વિંગ્સ નો થોડોક સોસ નાખો પછી માયુનીઝ નાખો એટલે સરસ આમ લચકા જેવું થઈ જાય. હમ્મ. પછી એમાં તમે ચીલી ફ્લેક્સ નાખો, ઓરેગાનો નાખો. બરાબર એ બધું. કરીને રાખી દેવાનું. બધું નાખી. નાખીને હલાવીને ગરમ કરી અ આછું પાતળું સાતળીને પછી
અને બધું સાતડું તો પડતું હશે ને?
બધું સાતળી નાખવાનું. એક પેલા મકાઈ ના દાણા છે એ તો આપણે બાયફા હોય એટલે કઈ તડવા પડે નય હમ બાકી બધું સાથે. નાખવાનું આછું પાત્રું બહુ નય. પછી અ રોટલો છે એ નોન સ્ટીક ઉપર રાખી અ પેલા સોસ લગાવી દેવાનું ચીઝ અલ પીઝા હું તો પીઝા ટોપીંગને મેયોનિસ મિક્સ કરી નાખું. પછી હમ્મ બે મિક્સ કર નાખું સરખા. પછી અ લોઢી ઉપર રોટલો રાખીને એની ઉપર અ પેલા માયોનીઝ અને જે પીઝા ટોપિંગ છે એ લગાવી દેવાનું. એની ઉપર વેજીિટેબલ્સ રાખ વાનું. વેજિટેબલ્ આપણે જે સાતડું એ વેજીિટેબલ્સ પાથરી દેવાનું. એની ઉપર ચીઝ ખ ખમણી નાખવાની. પછી હા ચીજ ખામણી નાખ ચીજખામણી ના પછી મેલ્ટ થાય મેલ્ટ થવા માટે રાખી દેવાનું ધીમો ગેસ રાખ બધું ધીમા ગેસે કરવાનું બ ફાસ્ટ ગેસથી કઈ કરવાનું નહી.
ગેસ મોજ.
હ ધી મોજ રાખ. ખવાનું. વાર લાગે પણ ખાવાની મજા આવે. પછી અ નહી ફાસ નહી રાખ. વાનું પછી અ એય બધું કરીન, પછી રાખી દેવાનું અને ઉપર છે, આપડે ક કોઈ ગોરા ઢાંકણું રાખે, કોઈઅ કાચની જે ઢાંકણ હોય કાચનું ઢાંકણ હોય તો કાચનું રાખે હું તો મારે એ એવું ગોડ છે ને લોયુ છે ને. એ રાખો. ઈ ગોડલ આહ ગમ્મે ઈ ઢાકી દેવાનું. પદ છી ગોડ લોહી છે ઈ રાખી દઉ, અટલે પીઝો આ ખો ઢકાઈ જાય ને એ રીતે.
હા.
પછી હા, પીજો ઢકાઈ જાવો જોએ. પછી ધીમા ગેસે ચડવા દેવાનું નીચેનું પડ છે ને ક્રિસ્પી થાયન તા લગીઝ ચડવા દેવાનું અને ઉપરનું ચીઝ છે ને એકદમ મેલ્ટ થઈ જાય. ઓગળી જાય. આહા, ઓગળી જાય. ત્યાં સુધી રાખ થવાનું
હહ.
હમ. પછી હમ. ક્રિસ્પી થઈ જાય ને એટલે સરસ ખાવાની મજા આવે.
હ. મને આમેય ચાલો, હવે મારા તમે જ્યાં ફોન કાપી ના છો ન મારે કામ છે. પછી તો પાછા કરશું હો?
ઓકે ઓકે બાય.
હ